તો કેમ છો બધા મજામાં ને.
આ મજામાં મારો અવાજ આવી રહ્યો છે તમને?
હા પ્રોપર અવાજ આવ રહ્યો મારો અવાજ આવ રહ્યો છે?
હા આવી રહ્યા છે શું કેવું હત તમારે ગામમાં શું ચાલી રહ્યું છે હમણાં હાલે?
અમારા ગામમાં તો હમણાં અ બધા ફૂટબોલ ક્રિકેટ જોવા જઈ રહ્યા છે. અને તે ચોમાસાનું ઋતુ છે એટલે અ ખુબ સારું એવું. હ ભાત ને એવું રોપી રહ્યા છે તમારે ગામમાં કેવું છે.
અમારે ગામમાં એમ તો એવું બધું ચાલી રહ્યું છે કે હમણાં તો તમે જાણો છો એ તો વરસાદની સિઝન છે. એટલે અમારે તોરું મોટું થઈ ગયું છે. હવે તરુ ને ખોદવાનું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છે પરંતુ અમારે ગામ માં હવે શરૂ તો થઇ ગયું વરસાદ થોડો ઘણો આવી જ દિવ છે હજ બે ત્રણ દિવસ વરસાદ આવી જાય તો. જે કેંડામાં તરું રોપવાનું છે જે ભાત રોપવાનું ડાંગર રોપવાનું છે. એ માટે કેવા પડશે. એવા માટે ટટેક્ટર બોલાવવાનું છે તો ટટેક્ટર વાળો આવામાં. માં વિલંબ કરે છે એ ટક્ટર વાળાને. પકડું છું કે કોઈ ટટેક્ટર વાળો હોય તો સારું એવું થઈ જાય એટલે એટલા માટે હું હમણાં થોડક શાંતિ થી બેઠો છું અને તમારે રોપ્યું છે કે નહી રોપ્યું?
હ હા અમે રોપયએ છે કે ઘણા પ્રકારના અમે પાકો રોપીએ છીએ. કેમ કે પેલા તો અમે ભાત જ રોપીએ છીએ તો અહી અમે તરું રાખેલું છે અને અમારે તો ટટેક્ટર ઘેરનું છે એટલે અમે તો ખેડી લઈ અને જેના કારણે પાક ખુબ જ સારો થાય છે અમારે ક્યારે ગાયક ને એવી ગણી છે એટલે અમે ચારોને વધારે કાપ કાપા કાપવા માટે અમે વેલા રોપી રહ્યા છીએ અને સારો પાક પણ થાય છે અને ભાત પણ સારો થાય છે. અને અમે ઘણા પ્રકારની ખેતી કરીએ જેમ કે તિલોડા થી મળીને કંટોળ થી મળીને અને તેઓ વેલાવાળા પાક ચોમાસામાં ઘણા થાય છે અને અન્ય પાક અન્ય પાક થતા નથી અને જેના કારણે અમે અમ્મ વેલા વાળા પાક થી માણે અન્ય ઘણા પ્રકારના પાક કરીે છે અને તે ખુબ જ સારા પણાય છે અને ભાવ પણ ખુબ જ સારો આવે છે. અને તે ખૂબ જ જરૂરી છે કે આપણે દેવા પ્રકારના પાક રોપવા જોઈએ અને અન્ય આ પ્રકારના પાક રોકવાથી આપણને ખુબ જ ફાયદો પણ થાય છે.
હા સાચી વાત છે આપડે વેલા વાળા પાક ને એવું બધું રોકવા જોઈએ. જેથી આપણને ઘરે ખાવામાં તો એક મદદરૂપ રહે. અને બીજું એ આપણે બહારની હવા વાળી વસ્તુ ખાવામાં. હા આવ્યા તેથી આપણે આપણું સ્વાસ્થ્ય પણા આપ જો આપણે ઘરની વસ્તુ ખ ખાશું તો આપડે બીમાર નહી પડીશું. બીમાર નહીં થવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે અને આપડ જરી પણ સ્વાસ્થ્ય સારું રહે. . હમણા વરસાદની સીઝન ચાલી રહી છે અને વરસાદના કારણથી પાણી પીને રોગ . ચાન્સ વધી ચુક્યા છે. તમે જાણો છો પાણીજન્ય રોગોમાં ઘણા બધા આવે છે. મેલેરિયા આવે છે. ડાયરિયા આવે છે. પછી હમણાં મચ્છરો પેદા થાય છે. તો મચ્છરો આવે છે. એટલે મચ્છરો પણ એવા બધા છે કે ગમેતા તમને કડી જાય તો તમને બધી ઘણી બધી બીમારીઓ થાય છે. પેલા તમે જાણો છો કે કોરોના પણ આવ્યો હતો. પછી ડેન્ગ્યુ પણ છે. એવા બધા ઘણા બધા રોગો છે. જે તમને થઈ શકે છે. તમારું શું માનવું એમાં?
હા મારે એજ માનવું છે કે ઘણા પ્રકારને આપણે પાકોનું રોપણ કરવો જોએ. અને ચોમાસામાં ઘણા એવી ખેતી પણ સારી રહેાય છે. ચોમાસામાં આપણે આપણે આપણા વિસ્તાર માં એક તળાવ ખોદવો જોઈએ. અને તેના કારણે પાણી સઘ્ર જાય. જમીનમાં પાણી વ તરવા અને અમારા ગામમાં તો એક પહેલા તળાવ છે. ત્યાં આજુબાજુ ઝાડ રોપવામાં આવ્યા છે. અને અન્ય પ્રકારનું આ વસ્તુઓ રોકવામાં આવી છે. અને જેના કારણે પાણીનો સંગ્રહ સારો રહે. અને ત્યાં ઊંડાણમાં પાણી ઉતારવામાં આવે છે. એટલે અમારા વિસ્તારમાં કોઈ ડાલા પાણીની કમી ન થાય. અને જેના કારણે અમારે અહં તળાવનું. તળાવ ખોલવામાં આવ્યો છે. અને તે ખુબ જ સારું પણ છે. ચોમાસા ની ઋતમાં અમારે ઘરે ઘણા પ્રકારના અ કેમકે માછી ઉછેર પણ કરવામાં આવે. અને તે ખુબ જ સારી પણ લાગે છે. અમે નદી માં પકડવા જઈ અને તે ખુબ જ સારી પણ લાગે છે. ચમાસાના ઋતુમાં આરિમ એમ નીકળે તે પણ ખુબ જ સારી લાગે છે. તમે કોઈ દિવસ આડીમ ખાધી છે કે
હું તો આડીમ દોરોજ ખાઉં છું. કારણ કે મને ચોમાસાની સિઝન છે. એટલે મારે ઘરના આંગણામાં જ આડીમ નીકળે છે. આડીમ માર્કેટમાં વેચી પણ આવ્યો છું મેં. બે મણ જેવી તો આડી વેચું છું. મને એક મણ નો ભાવ અ તમે માનશો નહી હજાર રૂપિયા કિલો ના મને ભાવે લાગ્યા છે. એટલે વીસ કિલો ના મને અ વીસ હજાર રૂપિયા મોણ તે કે મને આ આડીમ વેચવામાં આવી છે. એટલે મારા પાસે ટોટલ ચાલીસ હજાર રૂપિયા એવા છે. એટલો બધો આ મશરૂમ જે શરીરોમાં મશરૂમ કહેવામાં આવે છે. તેનો ક્રેઝ છે એટલો બધો ભાવ છે. કે મારે શું કહેવું અને એવાને એવા તો હજુ મારી પાસે અ પાંચ થી છ મણ જેટલી આડીમ નીકળશે. એટલે મારી પાસેશે તો લાખોની ઈન્કમ તો એમની એમ થઈ ગઈ છે. અને હું પાછો ડાંગર હમણાં રોપીશ તો ડાંગરની પણ હું રાખતો નથી. હું વેચી જ કાઢું છું. જેથી બીજા બધા જે લોકો છે તે લોકો ખાય તે લોકોને મદદરૂપ થાય એ માટે હું ડાંગર વેચી કર છુ. હું પોતે જાતે બહાર થી લાવીને ખાઉં છું ડાંગર. એટલે એ એનો એક આવશે પછી બીજી બધી ઘણી બધી ખેતી કરું છું. તમે કરો છો બીજી બધી ખેતી?
અમે ઘણા પ્રકારની ખેતીઓ કરીએ છીએ. જેમ કે અમે મરચા રોપીએ છીએ. મચામાં ઇન્કમ ખુબ જ સારી પણ આવે છે. અને તે તેમાં દવાનો છટકાર કરવાથી તે મરચા ખુબ જ સારી છે. માર્કેટમાં ઘણા બધા આ સોડા હોય છે. પણ અમે ઈગલ મરચા વધારે કરીએ છીએ. કેમ કે ઈગલ મરજા મરજાનો પ્રાઇસ પણ ખુબ જ સારી છે અને જેના કારણે માર્કેટમાં ખુબ એવા પૈસા પણ આવે છે અને તે ખુબ જ જરૂરી છે કે આપણે ઈ ગલમરચા થી માંડીને અને ઘણા પ્રકારના મ નું રોપણ કરવા દી જેના લીધે આપણને ખુબ જ સારું રહે છે અને તે કરવાની આપણને ખુબ જ મજા પણ આવે છે જો આપણે એવા પ્રકારના મરચાંને એ રોપશું તો આપણને ખુબ જ ફાયદો પણ થશે અને અન્ય આપણને અ ફાયદો થશે અ એટલે આપણે ઘણા પ્રકારના મરચાં કે અન્ય પ્રકારના સોળથી વાવું જે પછી તેમાં નેટ હાઉસ માં ને એ ચોમાસા માં અમે રોપી અને પછી ઉનાળો આવે ત્યારે નેટ હાઉસ ને એવુ કાઢી લાગી જેના કારણે વરસાદની વરસાદ પડે તો તેઓ બેઠો ન પડે અમે નેટ ને એવું જો નેટ હાઉસની સુવિધા ન હોય તો તમે આખામાં નેટ ને એવું પાથરી દઈએ
હા સાચી વાત છે નેટ ને એવુ પાથરવુ સારું ગણવામાં આવે છે નેથી એક્ઝેટલી સુર ક્ષા બની રહે જેથી જે કોઈ પશુ પક્ષીઓ છે તે અને જીવડાઓ છે તે લોકો બધું મરચાં અને એ બગાડે ને જેથી આપણે દવાનો ખર્ચો ઓછો થાય એમ તમે કીધું ત ઈગલ મરચા એ વધુ પ્રચલિત છે અને મેં તો બીજા એક મોટા મરચા આવે છે લાંબા મરચા આવેયા છે ને બીજા એક તીખા મરચાં આવે છે તો એ બધા રોપુ છું અને હું તો કેનેડા છે, અમેરિકા છે, લંડન છે, યુએસ છે, યુકે છે, એ સાઈડ જર્મની છે, એ સાઈડ હું તો મરચા ની ઇમ્પોર્ટ એસપોર્ટ બિઝનેસ ધરાવું છું હું તો મારી તો ઘરની ખેતીછે, એટલે મરચામાં તો હું માહીર છું અને મેં તમે માનશો નહી હું વરસ દાડે અ કેટલાક શોટ સો મોણ જેવા તું મરચા કાઢું છું એની મને પ્રાઇઝ એક થી બે કરોડ ની અંદર પડી રે છે, એટલે એટલી બધી મારી પાસે આવક છે કે મારે શું કેવું અને મારી જગ્યા તમે જોવ ને તો સો થી દોઢ વીગુ સો થી બસો વીઘા જેવી તો મારી જગ્યા છે તેમાં મેં અરધામાં મા મરચા રોપયા છે. અને અડધામાં જે મોરિંગા જેને શેઠાની સિંગ કહેવામાં આવે છે. એ શેખઠાની સિંગ રોપી છે, તમે જાણો છો શેખઠાની સિંગ વિશે?
હા હવે જાડિયા છે કે હા ખુબ ખાય છે અને તેને ઘણા પ્રકારના દવામાં ઇસ્તેમાલ કરવામાં આવે તે ખાવાની ખુબ જ સારી રીતે હેલ્ધી છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ ખુબ જ સારું આવે છે તેને મોરિંગા નામથી પણ તમે કીધું ઓળખવામાં આવે છે અને તે ખુબ જ જરૂર છે અને અમારા ઘર ઘરે પણ ઘણા પ્રકારના એવા રોપ્યા છે અને તેથી અમારા અ અઠવાડિયા માં એક દિવસ મોરિંગા કે એવું બને છે અને તે ખુબ જ સારા પણ લાગે મને ત ને અને તેથી મોરિગા ખુબ જ ગમે છે એમ કે મારા મામાને તો પહેલાથી એક સોળ હતો અને ત્યાંથી હું લાવતો હતો અને તે જ ખાતા હતા તે ખુબ જ બંધા ગમે છે.
હા સાચી વાત છે મોરિંગા ના પણ બે પ્રકાર આવે છે. એક તો હાઈબ્રીડ આવે છે, અને બીજા એક કુદરતી આવે છે, કુદરતી વાળા નો ટેસ્ટ ક અલગ હોય છે અને હાઈબ્રિડ વાળા એવા હોય છે. કે તે થોડાક નાના આપડી પાંચ ચાર થી પાંચ વો જેટલા પણ થઈ જાય અને એમાંથી મોરિંગા આવવાનું ચાલુ થઇ જાય મોરિંગા નો ઉપયોગ દવા બનાવવામાં ડયાબિટીસમાં અને જે લોકો ને ડયાબિટીસ છે એ લોકોને ખાવાથી એમાં ઘણો બધો ઉપયોગી બને છે અને એની સાથે સાથે એના પાતરા એના પાત્રાને પણ તમે ખાવો તો તમારું સુગર કંટ્રોલ રહે છે, જે બ્લડ પ્રેશર રહે છે, તે પણ કંટ્રોલ રહે છે, અને એને ઘણી બધી દવામાં ઉપયોગી બને છે, જેથી મોરિંગાનો પણ ઉપયોગ વધી જાય છે, મેં તો સો વીઘા મારે બસ્સો વીઘા ની જમીન છે એમાં સો વીઘા મરચા રોપિયા છે ને સો વીઘા મોરિંગ રોપિયા છે મોરિંગ ભી મેં મારું સૌથી વધારે એક્સપોર્ટ અમેરિકામાં થાય છે જેમ કે અમેરિકામાં દવાઓ ઘણી બધી બને છે એટલે અમેરિકામાં જ વધારે પડતો એક્સપોર્ટ થાય છે અને બીજો કેરળમાં થાય છે તમે જાણો છો એના વિશે આગળ કેરળમાં.
હા તમે કીધું એ સાચી વાત છે કે અમેરિકામાં એક્સપોર્ટ ઘણા પ્રકારના છે. તેઓ પેલાથી દવાઓના અને તેઓ ખુબ જ આગળ હતા અને તેઓ જ તેઓ ભણતા પણ સારા હતા એટલે તેઓ ખુબ જ આગળ પણ છે અને તેના લીધે હા તેના દેશમાં ખુબ જ સારી એવી ઈન્કમ પણ છે. એથી આપડે પણ એક્સપોર્ટ ખુબ જ સારો થાય છે મોરિંગાના આ જાડ તમે રોપિયા એ ખુબ જ સારી વાત છે. હું તો પણ હું હું કેળાની કેળાની ખેતી પર ચવા જવા કરું છું અને જેને કારણે તેઓ તેઓ ટ અને તે ખુબ જ સારું છે અને જેના લીધે આપણે અન્ય બર્ગરના પાકો રોપવાથી જેથી આપણનો ફાયદો વા વધારે થાય અમે જે ખુબ જ વધુ છે કે આપણો ઘણા પ્રકારના પાકો કે અન્ય પાકો કરવાથી આપણને ઘણા ફાયદા થાય. તેને તે ખુબ જ જરૂરી છે જો આપણે પાક થી માણીને અન્ય હા કરશું તો એ ખુબ જ જરૂરી છે. અને જેના કારણે આપણે પાક થી મળીને અન્ય વસ્તુઓ રોકવા જોઈએ. તો તે ખુબ જ જરૂરી છે.
હા સાચી વાત છે હમણા આપડે એના ગુજરાતના વ્યક્તિઓ છે તે લોકો બીજી બધી ખેતી સિવાય પણ ઘણી બધી બીજી બધી ખેતી છે તે કરી શકે છે ડાંગર નહી પરંતુ તમે જાણો જ છો એક તો મોરિંગા ની ખેતી લીંબુ હમણાં લીંબુ કેટલા મોંઘા છે દસો રૂપિયાનું એક. લીંબુ આપે છે. અને બીજું એ છે કે આ કપાસ છે એની બધી મ મગફળી છે ગુવાર છે. એની બધી ખેતી કરવી જોઈએ જેથી એમાં વધારે પડતો પ્રોફિટ મળી રહે છે અને રીંગણ છે. હમણાં તો મોસ્ટ વધારેમાં વધારે ચાલતું આપડું મોરિંગા મોરિંગા ને આપડે કેરળમાં જો અ શેર કરીએ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીએ તો ઘણું બધું આપને પ્રોફિટ થઈ શકે છે. પરંતુ આપણા એમાં મોરિંગા પણ સારા હોય છે અને મારે ઘરે તો જેટલા પણ છે એટલા બધા કુદરતી રીતે ઊંઘેલા જ છે અને તેમાંથી જ મે અ એને પેઢીઓ બધી બનાવી છે તે એનો ટેસ્ટ એક સરખો રહે છે અને હાઈબ્રિડ જેવો ટેસ્ટ લાગતો નથી. અને તમે જાણો છો એ પણ કેટલી મોંઘી વિચાય છે એમાં હજાર રૂપિયા તો મોણ ના કહે છે એટલે એ ઘણી બધી મોઘી ગણવામાં આવે છે તમારું શું માનવું એમાં આગળ તો મેં તો એની જ ખેતી કરું એ વિચારું છું અને સાથે સાથે લીંબુ પણ રોપી દઉં એવું વિચારું છું. કારણ કે લીંબુ ન હમણાં પ્રાઇસ પણ ઘણી બધી વધી ચુકી છે. અને લીંબુ આવાત તો વધતા રહેશે. તો આગળ જતા એની પ્રાઇસ બારસો રૂપિયા મળશે હમણા હાલની તો એ બે હજાર હાજર ત્રણ હજાર રૂપિયા મન પણ થઈ જાય છે તમારું શું એમાં માનવું છે.
હા મને પણ એજ લાગે કે આગળ જતા મારે પણ લીંબુ નો છોડ જ રોપવા જોઈએ અને તે ખબર સારા પણ છે અને જેના કારણે પ્રાઇઝ પણ ખુબ જ સારી આવે છે અને અન્ય પ્રકારના વસ્તુઓ પણ સારું આવે છે અને હું લીંબુઓ ની ખેતી કરીશ તો હું ઘણા કરોડપતી વેલો બની જાઈશ. એવું મને લાગે કેમ કે ઘણા પ્રકારની ખેતી જેમ કે તમે મરીન્ગા એમ કીધું જે આપણા અહીંયા ગુજરાતમાં ફેમસ છે. અને તેનો અથાણું પણ ખુબ જ સારું લાગે છે અને તેથી તેની કંપની ખોલવાનું મને વિચારશે કે તેની તમારા પાસે લઈને તેની કંપની ખોલું અને તે ખુબ જ સારું પરશે આહાર પૌષ્ટિક હોય છે અને તેનો પાવડર માર્કેટમાં પૌષ્ટિક આહાર એની કરીને ખુબ જ સારો પણ ચાલશે એટલે આપણે એ જેવું.